બોલો.
તમે બોલો કઈક આપે તો હવે તમને કોલ કરે ને તમે બોલો હવે કાન ન હ બોલ. બોલો ચલાનું.
તમા તમારે કેટલા કોલ બાકી રહ્યા છે એક કે બે?
બે બાકી છે બે બાકી છે. અ કોઈ ન ને નવ ચાલુ કર્યો છે.
હા?
પા
હંભડા દ ન કસુઈ.
પાછ માંથી ગ ને તમાર વા
હલો.
હેલો.
હલો.
એક મિનીટ. હેલો.
હમ બોલો.
જો હજીય નહી આવ તો.
હલો.
હાલ.
હાલો.
બોલો ને બર્ડસ નાખે છેને કાનમાં.
હ
હાલ.
હ બી
અ યાર. હલો.
હલો.
હા બોલો.
એક મિનટ ચાર ગુસશે એક એક મિટ મનટ મ મનિટ ખાલી. દ
હા સર
હાસ.
લઈ લે મમ્મી એલ, ચાલવાનું, હલો.
સરી હા સોરી, સોરી સોરી એમ કહું છું હું તમને
હા બડી ઉુકાાન છે અમારા
મન તો એવું કો કાન નથી. એલે હું ઘડે ઘડ બોલવ કરતો
બોલો
હ
હા
કઈ નહી શું બોલું
જી બોલવો
વાંધો નહી જોુ મારો ટાસ્ક તો ન એ મારે કમ્પ્લીટ કરો તમારો ટાક કમ્પ્લીટ થાય ને બે કોલ એટલે મને કેલ છે બરોબર છે.
કેમ?
અને પછી તમે ખાલી
કઈ ખોટું લાગ્યું હોય તો સવારી એમ કઉ છું.
ના ના ના આ કંઈકઈ ખોટું નહી લાગ્યું. પણ હવે અનથી વધારે મારેત તમારી જોડે વાત કરીે ને મારી કેપેસિટી બહારની વસ્તુ છે..
કેમ શું થયું એમ તો કો કોઈ નહ ના વાત, વાત ના કરવી હોય તો કોઈ નઈ પણ રીઝન તો કેહેતા જ એમ કઉ છું હું તમને.
રીઝન નહી કેવું વાત તો કરવા ના નહી રીઝન નહી કેવું ખાલી તમારો ટાસ્ક કમ્પ્લીટ કરવાનું જ છે. એવું નહ કે નહી કરવું
અરે મારા ટાસ્ક નની. વાંધો નહીિ મારા ટાસ્ કોઈ પ્રોબ્લેમ નહી મને એ તો હું છોડોને એ બધી વાત છોડો. પણ રીઝન તો કો એમ કઉ છોને. ના, ના કોો ને મને એમ તો કો
ના પૂછો જશે ના, ના એવું કશું નઈિ, એવું કશું નહી એટલા બધા ડિટેલ મના જાાવ એટલું એવું કશું નહીિ ખોટું કશું નહી થયું.
ત્યા પછી ખોટું નહ થાય કેવામ શું ક બીવો છે એમ કઉ છું.
હ પરનેગ્યો
કેમ્બન.
ના બસ.
અરે કોહો તો ખરા એમ કહ છું હું તમને. હું નહી કશ અ પણ કોણ આ મારા રિલેટિવ વાત છે એટલે કઉ છું.
પ નહીિ કેવી મારા.
અ પણ કહો તો એટલે હું પૂછ્યા તમને હું નહી એ વા છાલ મૂકું તમારો હું સાચું કઉ છું. જાણ વગર
શું કરરશો.
અરે કઈ કરવા કરીી તો હું શું લેવાનો છ એમ કહ મને હે એમ ક મને કરી તો હું શું લેવાનો છું.
ગમે તે.
શું કશું કરવાનું નહીિ. જો તો પછી યાર એટલે ક તમે કહી દ તો સારું એ.
એકઇસ પચીસ પર્સનલ કોૉલ ભ કસ પૂરો
દ, જો
કહ, કહું નાહી કહું આશા નહી રાખવાની પણ આ તો કદાચ ચાન્સ ખરા કહી દઈશ
એટલે હું દાદાગીરી નહી કરતો પણ કેવું દબર છે એમ ક છું.
ક નહી એવું કઈ મોટું નહિ પણ બહ વાત ના કરવી સારી. આમાં બધું જ આયી ગયું સોર્ટ એન્ડ સ્વીટ
અરે કઈ થવાનું નહી જો યાર મને શું કેતો તો ભૂલી ગયો ટેન્શન ના લેશો કઈ કઈ ખોટું થવાનું નહી હું તમારે કઈક ખોટું કરી લેવાનું બી નથી આ તો આ લોકો ની ટાસ્ક પૂરતી જ વાત છે આપડી એમ કઉ છું
મારા થી થઈ જશે પછી
અ લે યા હું નહી બેઠો પણ મારી રીતતે હ હું જો હું સાચું કોણ હું મારી જાતને હું સાચવીશ તમે તમે તમારા ત થઈને શું કરી લેશુ તમે એમ કહો મને હે
હમ તો એને હું તો મસ્તી કરું છું ખાલી
અરે હા કોઈ નહી હા હા કોઈ નઈ
હમ બોલો
શું બોલવું એમ કો મને તમે કાનના બોલતા નહી ને યાર હજુ ચો હજુ બટાકા છોડું છું
જો ના હુ કરતા તા
કરના બટાકા બાફીને ગેસ બટાકા ઠંડા કરવા મૂક્યા હતા પણ હજુ નહી જોવે એવા ઠંડા થયાં ફૂલ નાખુ એમ બીજું કઈ નઈ
તમે એવી રીતે બનાવો છો
કેવી રીતના આ તો બટાકા છોડીને મૂકું પણ બટાકા ના ના હતા તો કઈ છોડવું એમ
તમે કેવી રીતના બનાવો એમ તો કો મને
ડાયરેક જ આપડે કાપતા હોયને બટાકા ખબર છે એવી રીતે કાપી ને
અરે પણ છોલવાના ની સૂકી ભાજી બનાવવા માટે
અ હા એટલે મીન્સ કે છોલીને પણ આવું બોઈલ બાફીને નઈ
કે એ રીતના કોણ બનાવે સૂકી ભાજી
કેવી રીતે સમજાવું
મે તો પહેલી વાર હા મને આઈડિયા આ આવી ગયો શાક બનાવી એવી રીતના ડાયક ફ્રાય કરવા ફ્રાય ફ્રાય કઈ ડાયરેક્ટ જ બોઇલ કરવાના એને
બોઈલ નહી કરતા
હા બોઇલ એટલે બોઇલ એટલે બાફે એમ જ થાય યાર
અલા પણ નહી નહી મને ખબર છે પણ નહીં બાફતા અમે કેવી રીતે ખબર છે આપ જો જો કેવી રીતે સમજાવો આપડે ડુંગળી કેવી છોલીએ ખબર
હમ
એવી રીતે બટાકા નહી છોલતા કશાકમાં નાખવા માટે
હા હા છોલ નાખ્યા પછી
હા પછી એવી રીતે આપણે કાપીને બનાવાની ભાજી એમ
એટલે પેલા છોલી ને તમે બાફો છે એમ
તય યાર કેવી રીતે સમજવું
જેવી મને જેવી રીતના સ ના ના સમજાવો મને કારણ કે જમવા રિલેટિવ તો વાત તો હું જાણી ને જ રહીશ અને પેલી બી વાત જાણી લઈશ પણ જમવાનું તો હું પેલા જાણીશ પછી એ જાણીશ કારણ કે મારું તો સપનું છે જમવાનું બનાવ ખુબ બનવું માસ્ટર ચેફ તો ના કેવાય પણ સેફ બનવું સપનું હતું હવે જોઈએ છે હોટેલ મેનેજમેન્ટ ના કોર્સ બી કરવાતા પણ નતાર થોડીક સિચ્યુએશન થોડીક એ હતી એટલે ના કરી શક્યો તો ફરી જોઈ લઈશું તમે બોલો હેડો ફટાફટ ના
કેમને કેવુ પણ મને નહિ ખબર એક્સપ્લેનેશન કે એ લોકો નું
જેવી રીતના તમને તને જેવી રીતના તમે મને કહું એમ કઉ પૂછો એનો જવાબ આપ હવે મને ખબર પડી જશે.
હમ્મ.
તમે પેલા બટાકાને શું કરો છો સૌથી પેલા એમ કહો ને બટાકા લીધા તો એને કરશો શું તમે એમ કો
છોલી જ નાખીએ છોલી નાખીએ છીએ ડાયરેક્ટ ડાયરેક્ટ પછી છે ને એની સ્લાઇસ કાપી નાખીએ છીએ
હા સ્લાઇસ બનાવી દો પછી
પછી એને વઘારી દઈએ છીએ
હા વગાર નાખ્યા પછી
હા એટલે પછી વગારમાં તો નહી પાણી તેરતા ખબર છે
હા હા તો હું એમ તો કહું છું મને ખબર પડી તમે ડાયરેક્ટ બોઇલ કરો છો ફ્રાય કરીને એ તમે તમે તમે ગમે મે તમે ગમે તે સમજતા હોય પણ એને તમે ડાયરેક્ટ બોઈલ કરો છે એમ કેહેવાય એને
હા એમ જે કે એ
મેં તો એ રીતના કોઈ દિવસ આવડયુ મને આવડ્યું નહી બનાવતા એવીના તો બનાવતા જ નહીં અમે એટલે કઈથી આવડે
હું કોઈ દી ટ્રાય કરીશ
ટાઈમ મળ્યો તો એવું કરવાનો નખરા એ બધા કરવાના અત તો બનાવાનું છે એટલે અત્યારે ટ્રાય નહી કરતો બટ બટાકા બાફી બી દીધા છે અમે
સીટી તો વાગી ને કુકરની
સીટી કેટલી હોય કાઢવા એમ મને એમ કો તો જેટલી વગાડવાની એટલી તો વાગી મે વગાડી હવે હું આગળ નઈ મારા હોલ માં બેઠોનો રસોડામ ગુગલમાં ચાલુ કરી હોલ માં બેઠો હું
શું કો સારું
હમ્મ. બોલો તો બીજુ હેડો ભઈ હા
કઈ નહી
શું કઈ નહી યાર
તો શું કઉ
ન કઉ શું કેઉ તું બોલ ને તારી હોબી શું
મારી કોઈ હોબી નહી
એવું કેવું યાર કોઈ હોવી જ નહી. તું જીવું જ ના કામ હું યાર ગોલ શું છે તમારે એમ કોતો પછી
યુપી એસસી
યુપી એસસી ગોલ કેવાય સારું કેવાય કાહીં તો ગોલ અમારા કેવાય ગોલ અમારા તો ખબર નહું મારા કેવા ગોલ શું યાર મુડી હલો. હ હો
બોલો ને
સુ કેતો તો હતો એક જ મિનિટ હો. બોલો બોલો.
તો એને શું બોલું કો.
એ કઈક તો બોલો યાર ક ન હું બોલવો કરું છું.
કો ના બોલાય.
હ ક અરે પણ અરે યાર કશું નહિ થવાનું તમ બોલો ને હા.
બધી વાતની એક લિમિટેશન હોય બરોબર છે. અને મારી લિમિટ મને ખબર છે એટલે બહુ નહીં બોલું સારું બરોબર છે.
હ એ હાર હું.
મારી એજ શું છે ખબર મારી એજ શું છે ખબર છે ને તમને
અ મને ખબર છે એ પણ કઈ નઈ થાય. કેમ કુંહુ છું.
મન મારા પર વિશ્વાસ નઈ ને પછી મન હર્ટ થાય.
અને તમને તમારો પર વિશ્વાસ નહી. મને હશું આવે છે એવુ ના બોલશો યાર. મારા લીધે તમે આવું કરશો સોરી. શું કેતો હવે હવે શું રહું. હ એક મિનિટ હ બોલો બોલો તમે તમારી રીતે બોલો વાંધો નહી.
નહી આપડે એક મિનિટ રખાય એવું બોલુ.
હા.
એક મીઠ હોલ્ડ લગ રખાય બાંધો નહી બોલો
કઈ નહી મને કોઈ બો હોલ્ડ રાખવાની જરૂર નહી આ તો હું પેલું એ કરતો હતો. ફોન મૂકી ની હું કામ કરું પણ ના વાંધો નહી તો ફોન લખીને કામ થાય એવું છે તો મૂકું. ગરમ હશે એમ પણ નથી ગરમ એટલે બીજું કઈ ન બોલો.
કશું નહિ બોલો.
શું બોલું લે હું એમ કહું યાર તમને.
જે બોલું હે એમ કેમ.
જી એ બોલવું એ.
કમ સોરી પણ
એ તમને થોડું સોરી લે એમ કીધું એટલા માટે ડિસરિસ્પક્ટ થઈ ગયા તમને એટલે બીજું કઈ નહી.